શું તમને
હલો.
તમને મારો અવાજ આવી રહ્યો છે.
કેટલા લાવ
તો મેં તમને હમણાં ડાંગ વિશે ફરવા જવાની એકદમ મનોહર સ્થળ વિશે જણાવવા માંગુ છું હમણાં જુઓ ને તમે વરસાદ પડ્યો છે એટલે ડાંગ હમણાં એટલું સુંદર અને રમ્ય થઇ ગયું છે. તમે જાણો છો હમણાં કેટલા ટુરીસ્ટો ત્યાં ફરવા માટે આવે છે અને ત્યાં બધા કેટલા બધ કેટલા બધા લોકો ત્યાં ફકત તો મોટા ઉપાડવા કે ત્યાંને મનોહર દ્રશ્ય જોવા માટે આવે છે જેથી કરી ને ત્યાં ના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં મજાનું વાતાવરણમાં સર્જાય છે વરસાદ પડે એટલે તમે જાનો છો વાત વાતાવરણ એટલે કેટલું રોમાંચક અને કેટલું સુંદર હોય છે તે તો તમે બધાને ખબર ત્યાં ફક્ત ફોટા પાડવાના કેટલા બધા દૂર દૂર થી હમણાં હાલના કેટલા બધા લોકો જાય છે જેથી કરીને ત્યાંનું રોમાંચક વા વાતાવરણ બધાને ધણું અનુકૂળ બની જાય છે જેથી કરીને બધા માટે જોવાનો એક મજાનો વિષય છે. ડાંગ વિસ્તાર એટલો સુંદર અને રમ્ય છે. કે ત્યાં ઘણા બધા લોકો ખૂબ જાણે છે કે
હા. હા તમે કીધું તેમ ડાંગ વિસ્તાર. ખુબ જ સારો છે ત્યાંને આબોહવાથી માંડીને અન્ય વિસ્તાર ખુબ જ સા રા છે ત્યાનું ખાવાનું ખુબ જ સારું છે જેમ કે નાગલી રોટલો પછી અડદ ની દાળ ને ચટણી, લીલી ચટણી ખાવાની આપે છે અને તે આપ અને ફૂલ દેશી લુક લાગે છે ત્યાંના ત્યાંના એટલા હ હાઈ ફાઈ ઘેર પણ ન રહેતા પણ તો બી તેઓ ખુબ જ સારા દેખા લાગે છે કે ત્યાંની રહેણી ખુબ જ ગમે છે આપણે અમે ઘણા પ્રકારના ઝરણાં જાય છે અને અને ઘણા વિસ્તારોમાં જઈએ છે અને તે ખુબ જ સારું રહેશે એ પછી ઘણા પ્રકારના હિલ સ્ટેશન છે જેમ કે સાપુતારા બહુ જ સારો છે અને સાપુતારામાં ઘણા પ્રકાર નો પેલું રાઈડિંગ કરવાનું હોર્સ રાઈડિંગ કરવાનું કે પેલું હમ અન્ય પ્રકારના રાઈડિંગને એવા આવે છે અને જે ખુબ જ સારા લાગે છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે ત્યાં એકદમ બધું હે નેચરલ અને બધા કાચા મકાનોમાં રહે છે, નડિયાવાળા મકાનોમાં રહે છે, ત્યાં તમને એક પણ પાકો ઘર ભાગ્યે જ જોવા મળે છે કે ત્યાં તેમને કોઈ પણ પ્રકારની જરૂરતો કે એકદમ નેચરલી જગ્યાએ જગ્યાને જોવાનું મળે છે જેથી કરીને ઘણી બધી એવી નાની મોટી જગ્યાઓ છે કે જ્યાં ત્યાં તમને તમને ઘણી બધી એવી નાની મોટી જગ્યાઓ તો જોવા જ મળે છે પરંતુ એવા ઝરણાઓ કે તમે કીધું તે પ્રમાણે ઝરણાઓ છે, પછી નદીઓ છે. તળાવો છે, એવી સારી રોમય અને સારી એવી જગ્યાઓ પણ ટન આવેલી છે, જેથી કરીને એકદમ મનોહર દ્રશ્ય ત્યાં આપણને જોવા મળે છે. કેટલું સારું કાચા મકાનોમાં વરસાદના પાણીઓનું દ્રશ્ય આપણને ત્યાં જોવા મળી શકે છે અને ઝરણાઓ તમે ના પૂછો તે જ સારું કેટલા બધા નાનાથી મોટા ઝરણાઓ ડાંગમાં આવેલા છે અમના ડાંગ નું તમે વાતાવરણતો જોઓને તો એકદમ મનોહર અને ને ગોપનીય હોઈ શકે છે જેથી કરીને હમણાં કેટલા ટુરિસ્ટો ફ ક્ત ત્યાં ફોટા પાડવા અને ત્યાંની મજા લેવા માટે જાય છે તે થી કરીને તેમનું એકદમ મનોહર દ્રશ્ય ત્યાં અમને આપણને બધાને જોવા મળી રહ્યું છે જેથી કરીને હમણાં ડાંગ એ વધતા ચોમાસામાં એટલો બધો ટૂરિસ્ટોથી ભરાઈ જાય છે કે મા પૂછો વાત જેથી કરી
આ અ અન્ય વિસ્તાર અને ઘણી ઘણા ખુબ જ સારા વિસ્તાર છે ડાંગ વિસ્તાર કે અન્ય વિસ્તાર જેમ કે આપણા વિન્સન હિલ મોટી કરોડ તેમાંનેને અને મહારાષ્ટ્ર સ્ટ્ર ના ઘણા જેમ કે હરિહર કોડ થી માંડીને ઘણી ઘણા વિસ્તાર સારા છે એ અને જેના લીધે એ એ ખુબ જ સારું લાગે છે કે ફરવા ફરવાનું ખુબ જ સાર તેમાં ટ્રેકિંગ આવે છે અને ત્યાં કેમ્પ બનાવે રેહ છે અને તે ખુબ સારું લાગે છે કે આપણે ત્યાં ત્યાં આપણને ટ્રેકિંગ કરવાનું કે તે કેટલી બધા પગથિયાં આવે છે કેમ કે આ માંગી ટુંગી થી માંડીને તેમાં કેટલા બધા સિરીઝ છે અને ત્યાં બે પરવઠો એક સાથે જોડાય છે હવે તે ખૂબ જરૂરી છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે માંગી તુંગી છે જ્યાં કેટલી બધી સીડીઓ ચડીને આપણા ઉપર ટ્રેકિંગ કરવાનું હોય છે એમાં મજાનો વિષય એ છે કે આપણને જો ચડતા સારી રીતે આવડતું હોય તો આપણને ખૂબ બ મજા પણ આવી શકે છે આપણે તમે કીધું તે પ્રમાણે વિન્સન હિલ છે ત્યાં હમણાંનું દ્રશ્ય એકદમ ઉપરથી જોવાલાયક હોય છે વાદળોથી ઘેરાયેલું હિલ સ્ટેશનથી માંડીને હમણાં મોટી કોલવાડથી માડીને નાની કોલવાડ એટલી બધા સુંદર જગ્યા છે જ્યાં ખીચડી બનાવીને ખાવાની તો મજા એટલી હોય છે કે તમે ના પૂછો વાત પછી ગરોડ ગુફા છે અને ઘણી બધી એવી આબોહવા વાળા વિસ્તારો છે કે ત્યાં જવાનું એટલો રોમાંચક અને મનને શાંતિદાયક હોય છે કે તમે ત્યાં જઈએ તો તમને મજા ને એકદમ આનંદનો વિષય બની શકે પરંતુ એટલા મોટા માટે ઘણું બધું વિચારવું ન પછું જોઈએ જેથી કરીને આપણે પૈસાઓ મળે એટલે આપણે ત્યાં ફ તો ફરવા માટે જવું જોઈએ આપણની યાદો માંથી એકદમ રોમાંચક હોય છે ડાંગ એ એવો જિલ્લો છે કે જ્યાં ફક્ત ચોમાસામાં એટલી બધી ટૂરિ સ્ટોની મહેફિલો આવી જાય છે કારણ કે ત્યાંનું દ્રશ્ય જોવામાં એ એટલું રોમાંચક અને મનોહર લાગે છે તમારું શું કેવું છે
પોપ્યુલેશન ખ અ ખૂબ જ વધી વધી જાય છે કે ત્યાં હરવા ફરવાનો ડાંગ વિસ્તારમાં અને ત્યાંના ત્યાંના વિસ્તારમાં ખુબ જ સારું છે હવા પણ ખુબ જ સારું છે અને ત્યાં વિસ્તાર ગાડીઓ પણ ખુબ જ જાય છે અને તે અને તે ડાંગ વિસ્તારમાં તેનું પબ્લિક ખુબ જ વધી જાય છે. અને ત્યાં સેલિંગની પ્રાઇસ. ખુબ જ વધી જાય છે અને એ ખુબ જરૂરી છે કે આપણે તે રોજગાર પણ વધાર પણ તે ત્યાં જવાનું મન થાય જ છે કેમ કે પહાડ વિસ્તારમાં કોને મન નહીં. કે ફરવા ફરવાનું ખાવાનું ત્યાં ત્યાં બધી. સુવિધા ન હોય તો પણ એટલું. આરામદાયક લાગે છે કે ત્યાં બધી સુવિધા લાગે છે કે આપણે શહેરમાં જઈએ ત્યારે પણ. આપણને અસુવિધાજનક લાગે તાપ લાગે અને આપડે દુકાન માં બેહી રહવ. પડે એસી ને એવું જાયા પડે અને જેના લીધે આપણને ખુબ જ મગજ મારી પડે છે. અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે. ડાંગ વિસ્તારમાં કે અન્ય વિસ્તારમાં ફરવા જવું પડે અને આપણે મહારાષ્ટ્ર ના. હિલ સ્ટેશન ઘણા છે તેમાં પરવાજા
હા! તમારી વાત એકદમ સાચી છે કે હમણાં ઘણા બધા હિલ સ્ટેશનોમાં. ઉપરનુંું વાતાવરણ એટલું રોમાંચક હોઈ ગયું છે જેથી કરીને ઘણા ટુરિસ્ટ હમણાં. સંગેથીને વિલ્સન હિલ મોટી કોરવા થીને કરુ ગુફા અને. સાપુતારા છે કે એવા બધા ઘણા બધા હિલ સ્ટેશનો છે જ્યાં બધા જોવા જઈએ છે પરંતુ આપણે પણ પણ આપણે પણ એવી જગ્યાએ જવું જોઈએ કે જેથી કરીને આપ. ના આ ન પાડી શકાય અને ત્યાં જઈને ખાવાની તો મજા. એટ બધી હોય છે કે જેથી કરીને જેથી કરીને આપણને એટલી મજા આવે છે. આપણે જો મિત્રો સાથે જઈએ તો ત્યાં મજાનો વિષય જ ક અલગ હોય છે પરંતુ આપણા એટલા. મિત્રો છે જેથીને આપણે સાથે જઈએ તો આપણને તેમનો. ઘ બધો બજાર આવી શકે છે. જેથી કરીને આપણને મળવાની પણ મજા આવી આપડે લોકો સાથે એ વરસાદ પડે ત્યારે. શદય ગોવાડ છે. પછી ગરડ ગુફા છે. સાપુ તારા. એ બા દરેક સ્થળે જવું જોઈએ. જેમ કે ધ્યાનો. મનોહર સ્થળ આપણને જોવાલાયક એકદમ એક. બનાવે છે અનેું ત્યાં જોવાની તો અલગ છે ત વાત જ પૂું એટલે ત જોવાની વિ. જેથી કરીને.
હા! તમારી વાત સાચી છે કે ફરવાથી આપણને મન શાંત રહે તમે કીધું તેમમ સાપુતારા. પણ એ ખુબ જ જરૂરી છે અને જેના લીધે. આપણને ખુબ જ સારું લાગત. અને તે ખુબ જ જરૂરી છે અને આપ હરવા ફરવાના સ્થ જેમ કે આપણે અહિયાયાનું વિજસ્થાન હિલ ખુબ જ સારું છે અને તેના લીધે આપણને આબોહવામાં ખુબ જ સારું લાગે છે મને તો કેમ કે ફોરવાથી આપણનું મન શાંત રહે છે અને તે ખુબ જ જરૂરી છે આપણે ઘણા બધા વિસ્તારોમાં જોઈએ છેએ અને તે ખુબ જ જરૂરી. અને તે ફરવા ફરવામાં કે એ ખુબ જ મજા ત્યાંનું ખાવાનું પણ ખબ. નાલીને રોટલાથી માડીને. હા! બાજરી મા મત હ ઓડ. એ રાતકી માનીને ખીચડી કડી ત્યા બનાવવાનું ખબ જ ગમે છે ખીચડી કડી ભ મેગી. હા! અને અન્ય વસ્તુઓ ખુબ જ ગમે છે હા
હ તમારી વાત એકદમ સાચી છે. કે ત્યાં ખીચડી ખડી એવું બનાવીને ખાવાનું. ઉપર જો તમે જોયું હશે તો ત્યાંનું વાતાવરણ એટલું મનોહર હોય છે. ત્યાં જો આપણે ખીચડી કડી બનાવીને ખાઈએ છીએ. તો આપણ એટલી મજા આવે છે ત્યાં આપણે ટ્રેકિંગ કરવાનો જો આનંદ એક અલગ હોય છે તમે જોયું હશેમ સાપુતાર એકદમ ધુમ્મસ થી ખિલાઈ ગયું હશે જ્યાં તો આપડે ફરવા જવાનું. ોટા પાડવા મનોહર સ્થળ બીજું કો ના કહીટલું બધું લીલું. વાતાવરણ થઈ ગયું છે હમણાં જે હાલમાં વરસાદ આવ્યો છે તેના કારણે એટલી બધી જગ્યા એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે જેથી એટલી મજા આવે છે. ફરવાની અને જમવાની થી મારીને આપણને ખુબ મજેદાર. પરુ હમણા કેટલા મિત્રો સાથે આપણે જવું જોઈએ કે જેથી કરીને આપણને. આપને જો વિન્સન હિ છે સાપુતારા છે સાપુતારા નું તો હમણાં મનોહર દ્રશ્ય જોવા લાયક જ બને ગયું એટલે મજેદાર નું વસ્તુ બી એટલે જ ઓછા આવે શે હશે તે એકદમ મનોહર સ્થળ બની ગયું છે તેનામાં ખુબ રોમાંચક વસ્તુ છે
સાચી કે અ મોટી કરવડ પણ એક રોમાંચક વસ્તુ છે જ્યાં ખુબ જ ત્યાં એક વચમાં નેર આવતી છે અને તે મન કશ્મીરને જેવી નેર છે અને ત્યાં ફરવાની ખુબ જ મજા આવે છે કે પણ આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા એવા સ્થળો છે જેમ કે મહારાષ્ટ્ર પણ નજીક જ લાગે છે બસો થી પાંચસો કિલોમીટર છે એટલે કોઈ બહુ મોટું નથી અને બાજુમાં દરિયો છે અને ત્યાં ફરવાની પણ ખુબ જ મજા આવે છે અને તે ખુબ જ જરૂરી છે કે બાજુ માંથી માંડીને એ વિસ્તારમાં આપણને ફરવું જવું કે અન્ય જગ્યા જવું તે પણ ખુબ જ સારું લાગે છે અને જેના આપણને અ આપણને ફરવાની ખુબ જ મજા આવે છે અને અન્ય ખુબ જ મજા આવે છે અને જેના લીધે પણ નહી એટલે આપણે ફરવું તો જવું જ જોઈએ અને તેના લીધે આપને મન પણ અને તે પણ શાંત રહે અને જેના લીધે આપણે અન્ય વિસ્તારમાં કે અન્ય જગ્યાએ જઈને પણ આપણે એ કરવું જોઈએ આ એક ખૂબ
હા તમારી વાત એકદમ સાચી છે કે હમણાં તમે જો હશે ડાંગમાં ડા આ ના રોટલાઓ પછી તેના પાપડોથી માંડીને ચોખા ના રોટલાઓ બનાવવા આવે છે જે ખૂબ જ સારું કહેવાય અને તે નેચરલ ખોરાક છે જેથી કરીને આપણને સ્વાસ્થ્યને પણ એટલી ત ફક્ત કુદરત જ નથી પણ કુદરતી રીતે પણ લોકો રહી છે અને તેમાં ઘસવાટ કરવાનું ખુબ જ લોકપ્રિય કલ્ચર ચાલી રહ્યો છે ડામમાં તો તમે જોય હશેો કોઈ પાસે એટલા પાગ મકાન હોતા નથી લગ ગ એક જણા પાસે પાકું મકાન હોય જે એકદમ સારી રીતે વ્યવસાય કરીને જેમને પૈસા હતે એકદમ સારું ઘર બનાવીને રહી શકે છે જેથી કરીને ડાંગમાં હમણાં જુઓ તોા બધાના ઘરે નળિયા જ હોય છે અને પતરા વાળા ઘર કાચા બનાવેલા હોય છે તેમાંનું નેચર એટલું મસ્ત હોય છે જ્યાં વરસાદ પડે છે તેમાં જો નેચર ની વાત કરીએ તો તેમાં જો રહેવાની આવે છે તેડાંગ ના ફક્ત ત્યાંના લોકોને ખબર હોય છે જેથી કરીને ડાંગમાં જો હમણાં ફરવા જવું હોય તો એકદમ બેસ્ટ સીઝન છે એટલે તો એટલા ટુરિસ્ટો ફક્ત ડાંગ માં જવા માટે જ એટલી પહેલે થી પ્લેનિંગ કરી રાખે છે કે વરસાદ પડે એટલે આપણે ફક્ત પહેલા તો ડાંગમાં જવું જોઈએ. કે તેની લીલીછમ વસ્તુઓના કારણે આપણને જોવાની પણ એટલી મજા આવે છે.
હા તમારી વાત સાચી કે આપણે ડાંગ માં ફરવા જઈએ તા ત્યાંના લોકો પાસે એટલા ઘેર પણ સારા પણ તેઓની જિંદગી ખુબ જ સારી રહે સે કોઈ સરકારી નોકરી કરે તો તો જ તેઓ સારું ધેર બાંધી શકે છે અને જેના લીધે આ ડાંગ ડાંગનો પો પ્યુલેશન ખુબ જ સારું છે અને તેને તાના માણસ પણ તાળા સે તમે કીધું તેમ નાગલીના રોટલાટી માંડીને અન્ય ખાવાનું ખુબ જ સારું રહે છે અને દેશી ખાવાનું મન તો ખુબ ગમે છે એના લીધે આપણે પણ દેશી ખાવાનું ખાવા જોઈએ ચાલો આપણે આગળ પણ એ રીતના વાત
હા તમે કીધું તે પ્રમાણે તમારી વાત એકદમ સાચી છે કે તેમાં નાગલી ના રોટલાઓ અને એવું બધું પરંતુ હમણાં કેટલા લોકો ત્યાં ફક્ત જમવા માટે પણ જાય છે જેથી કરી તેમની એકદમ મજાનો વિષય છે ત્યાં ડાંગ માં જો ફરવાની તો મજા કઈ અલગ હોય છે એટલે આપણે પણ આપડા આપણા મિત્રો અને બધા સગા સંબંધી સાથે એકવાર ડાંગ માં તો અવશ્ય ફરવા જસુ તો ચાલો આપણે એના વિષય પર આગળ વાત કરીશું.